હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ એકદમ મજામાં તમે
બસ શાંતિ
અચ્છા હા હા આમાં શું હ બધા વ્રત આવશે તો તૈયારી ચાલુ થઈ ગઈ કે બાકી છે હજી
હ ના હજી વાર છે.
અચ્છા.
હમ્મ.
તમારા કોણ રાખે વ્રત
વ્રત અમારામાં તો કોઈ નથી રાખતું પતી ગયા વ્રત બધા છોકરી મોટી થઈ ગઈ ને વ્રત કરી દીતાા હા ગૌરી વ્રત કરયુ તું જય પાર્વતી નતું કર્યું બહુકાઠું પડે છોકરીઓ કેશે કે ના મોળુનથી ભાવતું કે જમવાનું કે
એ તેમને ગૌરી વ્રત માં એ કેટલી નાની છોકરીઓય જે નાતી ધોતી ના હોય એ છોકરીઓ કરે
હા કરે ને
અચ્છા બરોબર હા હા તે કે
પણ અમારે તો એ ના અમાર તો મોટું થઈ ને પણ કર્યું એવું નતુંઈ માં હ અમે લોકો એવું જ કર્યું તું મોટા થઈને જ કર્યું તું
એટલે અમારી છોકરીઓ છે એટલે મે કીધું પૂછી જોવું એમ કરીને
તો પછી તમારે જયા પાર્વતી વ્રત કર હોય ને
તો એ જ હવે ખબર નથી એટલે અમે જયારે નાના નાના હતા ને ત્યારે અમે કરી તું પછી અહીંયા આવીને તો અમે વ્રત ક એને જોયું નથી કારણ કે અમે જ્યાં રહીએ છીએ ને અમે સમાજ થી બહારે રહીએ છએ તો આજુબાજુ ગુજરાતી લોકો નથી એટલે ખબર નથી હવે કે ર શું હે નથી ને એ કીધું હવે છોકરીઓ મન કરે છે તે કીધું પૂછી જોું તમને
હા તો અગિયાર રસ થી ચાલુ જ થશે ને વ્રતા વ્યતા પાંચ દિવસ નું હોય હા તો જવેરા ઝવેરા મોર થી વાવવા પડે ને પાંચમ ના કોુક સાતમ ના વાવે કોુક પાંચમ ના હા ઝવેરા વાવા પડે ને મોટા થાયની પૂજા કરવાની હોય
અચ્છા એટલે હવે હવે જે આવશે એ તો તો કાલે જ છે અગિયારસ
હા અગિયારથી ચાલુ થશે
તો તમાર પાછું રહી ગયું તો પછા જઝવેરા ને કયા વવા રહીએ તો પછી હ જયા તો આવતી સાલ કરવું પડશે તો પછી
હમ જયા જયા પાર્વતી વ્રત કરાય ચાલે તો જો મોડું ભાવતું હોય ને એમને જાગરણ પણ થતું હોયને તો કરાય
ના આ બધા છોકરી એમ જાગતી રહે રાતની
ચાર ચાર વાગ્યા સુધી જાગવું પડે સવારે આખી રાત
અચછા એટલે હા એમ તો છે પણ ચાર પાંચ છોકરીઓ છે ને તો વાંધો ના આવે એ લોકો ને પી ચર જોવાનો બવ શોખ એમ કે તો જા કી લે એને પપ્પા ને બી શોખ છોકરા ને કે મારા દેવાર દેવાર છે તે બધા ને શોખ દેરાવાણી બધા એને શોખીન છે રમવાના કઇક રમત રમી હોય કે અતાક્ષર રમે એમ બધું કરે એ લોકો એમ
હ હવે તો શું જાગરણ થઈ જાય હવે મોબાઈલ ફોન આઈ ગયા હવે તો એમાં ક્યાંય ટાઈમ જતોરે ખબર નથી પડતી
હા એજ ઓમે રાતના બાર વાગ્યા હુંધી જાગી ફોન જોવે પડયા એ લોકો કેવું પડે
બાર વાગ્યા સુધી તો કાઠું નથી પડતું પછી એક બે બે વાગ્યા પછી બુ કાટું પડે જાગવાનું ત્રણ વાગ્યા થી છેલ્લા કલાક બે કલાક બુ કાઠા પ પડી જાય જાગવામાં જોને એને પૂજા પણ કરાય કરવી પડે સવારે નાઈ ધોઈને મંદિરે જવાય પૂજા કરવા હા કો ઘણા લોકો મંદિર જતા હોય નહી તો ઘરે કરતા પેલો ખેતર ખેડે ને પેલો એ માટીમાં હા રૂની પેલું બનાવવાનું એ બધું કરું પડે
અચ્છા તે જયા એ એક જ દિવસનું હોય ને જય પારવતીનું વ્રત
ના એ પણ પાંચ દિવસ ગૌરી વ્રત પાંચ દિવસ જયા હા અને ફૂલ કાજરી આવે ને એ એક દિવસ
હા અચ્છા જે ફૂલ સુનગીને કરાય એને
હા ગુલાબનું ફૂલ સૂંઘવાનું હા
એ ઘણા વર્ષો કરે છે જોયું જ નથી
એમાં તો શું જોય ને પાણી પીવું ને તો ફૂલ સુંઘવાનું અને ફ્રૂટ પણ અતાર નહી ખાવાનું આખો દિવસ ની ખાવાનું બપોર પછી ચાર વાગે ને ગયાની પૂજા કરીને પછી ફ્રૂટ ખાવાનું તે પણ બીજું કશું નહી ખાવાનું હા ગાયની પૂજા કરવાની
અરે અચ્છા એ તમારે તો ગાય તો આખો દિવસ ચાલુ જ હોય એતો વાંધો ન
પણ સવારે કશું ની ફ્રૂટ ની ખાવાનું ખાલી ચાય પી પીવા દુધ કે ચાય હા ખાલી પેટે જ તે પાણી પીવુ હોય તો ફુલ સુગવાનું અને એમાં આખી રાત જાગવાનું હોય હો આખી રાત જવાનું હોય
જાગવાનો તો વાંધો ના આવે એમ થાય કે જાગી
ભૂખ્યા પેટે નથી જગાતું બવ કઠું પડે શું ના ફ્રૂટ તો બધા ભાવે નહી ને લાગે બધું ફ્રૂટ ને બધું ખાવું એટલે
હા એ વાત સાચી.
હા.
. ગાય ની પૂજા કરી પછી ફ્રૂટ જ ખાવાનું નહી બીજું નહી ખાવાનું કઈ.
ના એ ફૂટું જ ખાવાનું ત્યારે કેળા નહ જ ખાવાનું બધું ગાય ને કેડું ખબર આવવાનું હા ફલ ખબર પડે બધું આ તો ધોઈને ધોઈને પૂજા કરવાની હોય બધું કરવાનું હોય શિવલિંગી જવાનું મંદિરે જવાનું હોય
. તો તો એ તો હ એ તમારે છોકરી ત બબી રાખ એ બાકી તું એટલે ફૂલકાજરી
મે છોકરી ના ના નથી રાખી તો ગૌરી વ્રત રાખીને ખાટી ગઈ હતી એટલે
બાબર પછી પાંચ વરસ નું હોય ને હા એ વાત સાચી હા બરોબર હા તો ફૂલકા છેળ તો ના રાખી શકે છે.
છોકઓને જમાડવાનું બધું કરવાનું છેલ્લે પાંચ વરષ થાય ને પોરા એટલે ચલો ઉજવી દેવાનું
હ એ તો સારુંમ કે એક એક કોઈ પાંચ વરસ રાખે ને કોઈ સાત વરસ રાખે હા
હા. હમ્મ.
બરોબર આપડે બરનાર લોકો લગ્ન કરેલા લોકો બી રાખે ને જે ક કઈ વ્રત રાખે
હા જય પરરત વિ વ્રત હાય એ જેમથી ખબરત તો એ તો છોકરા ના ના એ છોકરાઓ માટેનું હોય જંતિકકા જંતિકકામાં છોકરા ુક રક્ષા કરે સારી પરવાની હોય તો એ શુક્રવાર પણ આવે ત્રણ મહિના બા બે શુક્રવાર કરવાના હોય
હા એ.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
હ હા તેના એક કેસરી કલર નું ના પહેરવાનું કેવું ક રાખે ને એના મને મમ્મી રાખતા ને હા તે બધા સોનાની વસ્તુ ને બધી ઉતારી નાખતા
હા લા લાલ કલર નીખાતો પિંક કલર ની વસ્ત્ર પહેરવાનું આપણે ડ્રેસ કે ગમે તે સાડી પર પહેરવાની લાલ પંગડી ફેરી દેવાનું બધું લાલ જ પિંક ક તો લાલ વસ્તુની એવ બધું હોય એ
પેલા બહ હા પેલા બહુ રાખતા હવે બધા ઘણા
સુજી નો શીરો કે ગમે તે ગ નો શીરો બનાવી દેવાનો આપડે બપોરે એ જ એજ જમવાનું બીજું ક
બીજા બધામાં તો હા ફ્રૂટ ખાઈએ કેનેને એના મજ તો કઈ
હા એમાં બધા હા ફ્રૂટ ખવાય બધું ખવાય
હ ફ્રૂટ ખાઈ શકીએ અનેના હળદર પડેટ એટલે એમ થાય ને એ ના ખાવા એમ થાય કે આપણે દરગું બનાવી શકીએ ને હ
હા આવ વ્રતમાં તો તો ખ ખવાય પેલું જય પાર્વતી રતમમાં તો બધું ખાવાય પણ મોળું ખાવાનું નમકવાું નહી ખાવાનું
હા એ તો ચાલે મોડું પણે
હમ રોટલી પણ મોડી હોય અને બટાકાનું શાક ગમે તે કઈલ નક્કી રાખવાનું બટા શાક બટાકા શાક બનાવાનું ગમે
બરોબર તો છોકરાને તો બટાકા ન જ વધારે ભાવે એ લીંબુ નીચાવી નાખી સારું લાગે, હાએ સારું લાગે. પણ હવે રાખવું હોય તો ખબર નઈ હોય છોકરી તોના રાખીયા કે આવું બધું. પેલા બધું છોકરી રાખે. હેલો હા બંધ થઈ ગયા દસ મિનિટ થઈ ગઈ ચાલુ, હલો સાત મિનિટ છે, ટેક્સીએ